હલો અવાજ આવે છે મારો?
હા આવે છે બોલો શું કરો છો?
બસ આપ બેઠા થા તમે શું કરતા તા?
બસ ફ્રીજ હતો અને ખાટલામાં સુઈ રહ્યો હતો અને એક પછી વિચાર આવતો હતો કે અત્યારે વાતાવરણ કેવું થઈ ગયું છે વાતાવરણને પર્યાવરણ નુ અત્યારે કોઈ એટલો બધો ખાસ સુરક્ષા કરતું જ નથી સ્વચ્છ જ નથી રાખતો જ્યાં જઓ ત્યાં કચરો વધ વગેરે જોવા મળે.
હા એજ ને વાતાવરણ ને પાણી ને બધું લોકો કેટલું પ્રદુષિત કરે છે જમીનને વચ તો મારે મેં ન્યૂઝમાં વાંચ્યું હતું વડોદરા બાજુ હા વાંચ્યું શું હતું મુ શું કેવાય વડોદરા બાજુ જતો હતો બરોબર. તો વચ્ચે મે જોયું ને તો અંકલેશ્વર માં ફેક્ટરીઓ છે ને બધી બહુ તો એના કારણે કેટલી ગંધ આવે ગંધ ત્યાંના લોકો મને એમ થાય કે રતા કેવી રીતે હશે એ ઈલાકામાં એવું થતું તું બોલો કે આપડ શ્વાસ બંધ કદી લઈ છે. શ્વાસ ના લઈ એવી કંધ આવતી હતી એ જગ્યા ઉપર અને પાછું એટલું નઈ
હા જે તે પ્રદુષણના કારણે જેવું થતું એ. પ્લાસ્ટિક નું જે સળગાવ માં આવેને તેના કારણે તમે પણ ટ્રાય કરી જોવાનું જે પ્લાસ્ટિક સળગે તેના કારણે કેટલી દુર્ગંધ આવે છે. તે શ્વાસ લેવામાં પણ ખુબ તકલીફ પડે છે.
પરંતુ ત્યાં તો એ કારખાના વિસ્તાર છે ફેક્ટરીઓને એવું બધું ત્યાં વધારે છે. એના કારણે એકાક દસ કિલોમીટર સુધી તે એવી ખા તનાક આપણે શ્વાસ ના લઈ શકીએ બોલો અને ત્યાં લોકો રહેતા હોય છે એ કેવી રીતે રતા હ છે વિચાર કરો.
હા એ પણ વાત સાચી છે જો કદાચ આપણે શ્વાસ લેવામાં પણ આટલી બધી તકલીફ પડતી હોય તો તે વાતાવરણને વૃક્ષોને કેટલું બધુંને નુકસાન કરતું હશે.
હા એજ ને વાતાવરણને વૃક્ષોને કેટલું નુકસાન કરતું હશે અને પાછું એનાથી આગળ પછી હું વડોદરા પહોચ્યો ને તો વડોદરામાં તે એક પહાડ આવે શેનો હશે એ પહાડ તમે વિચાર કરી શકો
હા લગભગ તો તમારી વાત ઉપરથી એવું લાગે કે કચરાનો ઢગો જ હશે બીજું
હા કચરાનો ઢગલોો હશે અને એ ઢગલો એટલો મોટો હતો કે એના ઉપર એ કચરાનો ઢગલો એવી રીતેખીતે કરવા માટે ને ત્રણ થી ચાર ઉપર ક્રેન ફરતી હતી કચરાને દબાવવા માટે અનેખી એક જગ્યા ઉપર ભેગો થઈ શકે વધારે વધારે એટલા માટે બોલો. આખો
અત્યારે તો જે
જે પહાડો છે ત્યાંને જગ્યા તો હવે માણસ પણ પહાડો બનાવી રહ્યો છે આજે કચરાથી કુદરતે માટીના પહાડો બનાવ્યા છે પથ્થર વગેરેના અને અત્યારે માણસ છે તે કચરાના પાહડ બનાવી રહ્યું છે જમાનો કવો હશે છે આ જો
હા એકદમ સાચી વાત અને પાછું આ કચરાનો નિકાલ થતો નથી એક તો અને નિકાલ પણ થાય પણ એમાં જે પ્લાસ્ટિક કોઈને એજ ખાલી ખુબ જ નડે છે બાકી જો તમે કચરો જમીનમાં કેવીતે નાખો ને તો જે શી નો કચરો હોય શાકભાજી નો એવો બધો તો એ બધો તો એક સમયે સડીને ખાતર પણ બની જાય છે
હા હા જે જમવાનો વગેરેનો જે ખચરો હોય છે રોટલી વગેરે જે વધેલું શાક વગેરે તમે એને જમીનમાં નાખી દો તો તેનાથી ખાતર બની જાય છે પરંતુ જે પ્લાસ્ટ વગેરે જેવું હોય તેને આપણે રિસાયક્લિંગ માટે મોકલીને તો બી બીજી વખત પણ યુઝ કરી શકાય છે
હા પરંતુ એટલે મેં તમને જે કીધું ને એ ટ્રેનને એ ફરતું હોય તો એમાંથી એ જ થતું હોય છે કે એવી રીતે જો કોઈ પણણ વધારાની વસ્તુ હોય જે પ્લાસ્ટિક કે એવું બધું તો એ બધું એમાંથી અલગ થતું હોય અને એ બધું રિસાયકલિંગ માટે લઈ જતા હોય અને જે બાકીલો જે કચરો હોય એનો એવી રીતે ઢગલો કરવામાં આવે ત્યાં અને એટલું નહી પાછું આવી રીતે હવે આપડે તમે સાંભળ્યું હશે કે બિલ્ડર કોઈ હોય તો એમને પુરાણ કરવું હોય ને તો આ કચરાનો ઉપયોગ કરે માટીની જગ્યાએ પુરાણ કરવા માટે ઉપર સોસાયટી કે ફ્લેટસ બનાવવા માટે જે પુરાણ કરે ને નીચે પાાયો બર નને તો પાાયો ભર્યા પછીને આવી રીતે કચરો નાખી દે અંદર જેના કારણેને પુરાણ થઈ જાય અને એમને સસ્તું પડે એના માટે પરંતુ એ જમીન માટે કેટલું હાનિકારક બની જાય
હા ખૂબ જ હાનિકારક બને અને તેની તેના ઉપર જે ઘર વગેરે બનાવવામાં આવે તેનાથી માણસોને પણ ઘણી બધી તકલીફ પડી શકે છે
હા એ પાછું એટલું નહી ગંધ ના આવે એના માટે પણ પાછું એના ઉપર આરસીસીિકન નાખે કચરા ઉપર એટલે કેવું થાય અંદર કચરો સડી સડીને ખરાબ થાય ખાસ કરીને આપડે ઓમ ગંધ તો ના આવે પરંતુ એટલું બધું અંદર જમીનને નુકસાન કરે કે જમીન આજુબાજુની જો ખેતી લયક જમીન હોયને તો પણ એ નકામી થઈ જાય છે ખેતી લાયક રહેતી નથી
હા તેનાથી એને જમીન પણ બગવાડ થઈ જાય છે અનેને વૃક્ષો પણ તે જગ્યા ઉપર ઉઊગતા નથી કારણ કે જે પ્લાસ્ટિક વગેરેનું કચરોથી ઘણી બધી ગંધ થઈ જાય છે ને તેના કારણે જમીન ભૂમિ પ્રદુષણ થઈ જાય છે એવું
હા એ તો છે અને એના પછી આપણે તમે સાંભળ્યું છે કે નર્મદા કેનાલો આવે છે જે આખા ગુજરાતને પાણી પૂરું પાડે છે નર્મદા નદીનું પાણી પહોંચાડે છે બરોબર તો એ અમારે પાટણ માં રહું છું તો પાટણ એ નર્મદા કેનાલ છે તો નર્મદા કેનાલમાંને લોકો એટલો બધો કચરો ફેલાવીને રાખેલો છે ને કે એને રોજ દર અઠવાડિયે સાફ કરવી પડે છે અને દર અઠવાડિયે સાફ કરીએ ને તો પણ પાછું શું કેહેવાય જે કચરો એટલો બધો પાણીમાં હોય છે ને જેના કારણે ફિલ્ટર પ્લાન્ટ મૂકેલો છે ત્યાં પાટણમાં ખંાન સરોવર કરીને છે તો એ સરોવરમાં પાણી ભરા નર્મદા કેનાલ અને પછી ફિલ્ટર થાય અને એ પાણી બધાને મોકલાય બધાને મતલબ નગરપાલિકા જે પાણી મૂકે ને એ પાણી આવે એમાંથી તો એ પાણીમાં આપણા જોઈ જવાનું છે તો એ એમાં લોકો સમજતા નથી એને કચરો નાખી નાખીને પાણીનો બગાડ કરે છે બોલો
અત્યારની જે પબ્લિક છે તેમના તેમની અંદર જ એટલી બધી સમજણ નથી કે એને આપ આવી રીતે કરવાથી આટલું વધુ નુકસાન થાય છે તેના કારણે પોતે પણ બીમાર પડે છે છતાંય તે એનેમને ખબર નથી પડતી કે આપડે આવું જ્યાં ત્યાં કચરો ન ફેલાવો જોઈએ
હા એ જ ને જ્યાં ત્યાં કચરો ના ફેલાવો જોઈએ આપે એનું ધ્યાન રાખવું જોઈએ એ આપડી જ જવાબદારી છે પરંતુ કોઈ સમજવા તૈયાર જ નથી ને અને ત્યાં ત્યાં કચરો નાખીને જતા રહે છે
હા અત્યારે તો શહેરોમાં પેલી જે ગાડી આવે છે તેમાં સૂકો કચરો અને ભીનો કચરો બંને અલગ પાડીને નાખવામાં આવે છે પરંતુ અમુક લોકો એવા હોય છે કે તે ગાડીમાં કચરો નાખતા જ નથી તે બહાર રહીને નાખી દે છે તેના કારણે શહેર પણ એકદમ ગંદુ લાગે છે અને વાત જે જમીન હોય તે પણ બગડી જાય છે જો કદાચ તેને સળગાવવામાં આવે કોઈ ઘણા બધા લોકો તેને સળગાવી પણ નાખે છે તેનાથી વાયુ પ્રદુષણ પણ થાય છે
હા એ તો છે અને આ જે લોકો તમે કીધું કે સૂકો કચરો અને જૂનો કચરો અલગ નાખવાનું કે છે બરોબર ગાડી આવે છે કચરાની તો એમાં પણ પછી એ ને જે આ કચરો આવી તો અલગ કરતા નથી એના કારણે એક કચરો પછી એ ને કચરા વાળા કે આવી રીતે તમે અલગ કરીને લાવો તો એ અલગ નથી કરતા અને પછી આવી રીતે કચરો એક થેલીમાં ભરીને બહાર નાખી આવે છે ખુલ્લામાં જેના કારણે પ્રદુષણ થાય એનું કારણ જ આ્યું છે જો કચરા વાળા ઓમ કચરો લઈ લે ને ક પછી સ્ટ્રીક્ટ નિયમ બનાવી દે કે તમે જો કચરો આવી રીતે ના બહાર નાખતા પકડાશો તો તમને આટલા રૂપિયા દંડ થશે કે તમે દેખ હવે કચરો નાખવા ગયા હો તો તમારે એમનેમ ને જવાના નથી તમે એક્ટ બાઈક લઈને જવાના તો તમે ત્યારે કેમેરા પકડાઈ ગયા કે તમે કચરો લઈને જાઓ છો અને તમે આ જગ્યા ઉપર એમને ખુલ્લા નાખી દીધો કચરો તો તમને સો રૂપિયા પાંચસો રૂપિયા દંડ રાખ ને તો લોકો પછી સુધરશે અને કચરો કચરાની ગાડી મન નાખશે અને સરખી રીતે ચૂખ કચરો ને ભીનો કચરો ને એ બધું અલગ કરશે અતર લોકો આવી રીતે જ કરવાના છે બહાર જ નાખી દેશે
હમ હા અત્યારે આવા વગેરે રોલની જરૂર છે અત્યારે અમે સીસીટીવી તો બધી જગ્યા હવે થઈ જ ગયા છે તેનાથી કોઈ પણણ એને પકડાઈ જાય કે આ વ્યક્તિએ આ કચરો નાખ્યો કઈ જગ્યાએ નાખો કેવી રીતે નાખ્યો એ બધું પકડાઈ જાય છે આ વગરે રૂલ વગેરે હ અત્યારે લાવવાની જરૂર છે નતર સાફ સફાઈ અને સ્વચ્છ રહેવું તો મુશ્કેલ જ લાગે છે અત્યારે તમે અમેરિકા બીજા વગેરે દેશોમાં જુઓ તો ત્યાં કેટલી બધી સ્વચ્છતા હોય છે અને આપણા શહેરોમાં તો ખૂબ જ કચરો હોય છે જોવાનો
હા તો ત્યાં એવું છે જ ને ત્યાં કોઈ લોકો પાન ખાઈને મસાલો ખાઈને થૂકે ને તો થૂકવા ઉપર પણ એના દંડ આવી જાય ફોનમાં ડાયરેક્ટ ફોન માંથી બેલેન્સમાંથી જે બેંક બેલેન્સ હોય એમાંથી ડાયરેક્ટ દંડ કપ પ જશે તો એના કારણે એ લોકો નિયમોનું પાલન કરે છે જ્યારે આપણા ત્યાં એવું કોઈ સ્ટ્રીક્ટ નિયમ જ નથી જે એના કારણે જ આ બધું વધારે થાય છે કચરો ફેલાય છે પ્રદુષણ થાય છે બગાડ થાય છે ન એવું બધું
હા અત્યારે આ જ વગેરે પ્રચાર કરવાની પણ જરૂર લાગે છે કે જે પણ કચરો છે તમે યોગ્ય જગ્યાએ નિકાલ કરો જ્યાં ત્યાં ન ફેંકવો જોઈએ અને આ રૂલ વગેરે પણ બનાવવાની ઘણી બધી જરૂર લાગે છે નહીતર શહેરો સ્વચ્છ રહેવું મુશ્કેલ જ લાગે છે અત્યારે ઘણા બધા માણસો જે આવે છે યુનિવર્સિટીમાં તે ત્યાં પણ કચરો નાખીને જતા રહે છે ત્યાં કચરા પેટી વગેરેની સુવિધા હોય છતાંય જ્યાં ત્યાં કચરો નાખે છે તેના કારણે યુનિવર્સિટી પણ એને ખરાબ દેખાય છે
હા એ તો છે એ યુનિવર્સિટી પણ ખરાબ થાય છે અને એવી જ રીતે ડસ્ટબિન રાખેલું હોય ને તો લોકો એ ડસ્ટબિનની આજુબાજુ છૂટો દૂર થી કચરો ફેંકી દેશે જેથી એ કચરો ડસ્ટબિનમાં નહી જાય અને સાઈડમાં પડશે અને એના કારણે ડસ્ટબિનમાં કચરો જ નહી હોય અને એની આજુબાજુ બધે કચરો ફેલાય રહલો હશે એવું હશે એના જગ્યા
હા તે એનાથી યુનિવર્સિટી વધુ એકદમ ખરાબ લાગે છે કોઈને પછી આવું પણ સારું લાગતું નથી કે આપ જો ત્યાં સ્વચ્છતા પોતે આપણે સમજવું જોઈએ કે આ જગ્યા મારે કચરો ન ફરકવો જોઈએ કારણ કે જગ્યા પહેલાથી સુંદર છે તો મારે તેને બગાડીવી ના જોઈએ
હા એટલે આપણેે સંકલ્પ લેવો જોઈએ કે આપણે કચરો જ્યાં ત્યાં નહીં નાખીએ અને કોક નાખતું હશે તો એને પણ આપણે ટકોર કરીશું અને જાણ કરીશું અને થોડુંક સમજાવીશું એને પણ જેથી એ પણ જ્યાં ત્યાં કચરો નાખે નહીં અને કચરાનો નિકાલ ખાલી કચરાની ગાડી માં જ નાખે કચરો જ્યાં ત્યાં નાખવા ના જાય એના વિશે જણાવીશું આપણેે રોશ
હા એ સંકલ્પ વગેરે લેવાની અત્યારે જરૂર લાગે છે નહીતર તો બધું ઘણું બધું મુશ્કેલી જ લાગે છે સ્વચ્છતા જ્યાં ત્યાં હોતી જ નથી તેના કારણે
હા એટલે જ ને સારું તઈ આપડે મળીએ પછી વાત કરીએ આના વિશે